હાલો.
પાર્લરમાં આવવા હા આવડી જ ને તમને આવડી જા.
હા હા હ બધું સાંભળી જાય ને
ટાઈમ આઉટ
ક્યા. હાલો હા. હ કાયમ આવું હા હા હા
કપાઈ ગયો.
ચાલુ રાખજે હા. હું કર છો હાલો? હલો હાલો
હલો
હાલ શું કરશે? હ જોની તાર આવણ છે? હા. હે અમે કાયમ આવીએે. અબિયા ના પાર્લર શીખવાડે
વાડે
ફાલ આઈ બરોન હીખવાડે. હઅ તને આવડી ગયું? હે તમાર ઠેક પાણી ગળી ગયુ ઘડીક વાર વરસાદ હે હમાં તો હમા તો બેન વરસાદ વેરો ને ઘરમાં પાણી. ગરી ગયું હા તમા મા નથી ગરી ગયું?
એવુ
હા, તો બધું પલળી ગયુ તું ન્યા. હમારે તો ઘરમાં ગડી ગયું તું પછી અમે હાંજે કોકને ઘેર રાત રહ્યા બધ બેન ગાડીને બધું હે અમાર તો બધું તણાઈ જાત દે ન રહી ગઈ વાત અચછા હું કરું હા હા હા હા પશી અમે શેન એના બાજુવાળાન ઘર હતુંન બે તમાર ઘેર પણ નેર ઉતરીને કેમ આવું, નેર ઉતરીને કેમ આવું? વેલા થોડીક કરત વસ તમ આવી હુ આવી.
એવું શે. હાજાના ભરશે કેમ. હા.
આપડે હવે કેમ મકાને એક કરવા ગરીબ માણહ હોયને મકાન પૂરા થાય.
દાડીએ ગ્યાથા કે આજ?
તો દાડીએ તો નથી જાતી હમણાં બ્યુટી પાર્લરમાં જાઉ ફોર્મ ભરેલુ સેને તે. દાડી એ તો પસી બુટી પાલરમાં જાઉને બેન ઝાવુ જ પડેન, આપડે મજૂર માણહન તો શું કરવુ?
લે
પસી તો હા, વરસાદ બેર હોને બેન તે વાત કરવા અમે તનધાર હાથ બેગે હો પસી મારે તે જો ન વરસાદ આવ્યો તે હાફ કરવાને વટેને ભ માર શે તલાવડી હે ને ભરાણી નેરા જેવું એ પાણી આઈવ અમાર નેર એકદમ કાઠે મકાન છે તી. હમ તમારે?
અમાર રોડની કાઠે શે.
હે રસ્તાને કાંઠે શે.
અમાર બોઉ નથ ભરાયું અ બધાઈ જાવ ઘેરે શે, ને હુ પાર્લરમાં આઈવી.
આજનું રાઈખું.
હઅ રાઈખુંને, હઅ રાઈખુંને.
મે છે, ખાધ્યું રાઈખુંને.
મેંડવી વેન
આપડે તો મજૂર માણહને તો હું રાખવું જ પડેને કા જમીન
હા. એક વીઘો શે.
જમીન હોય તો વીઘામાં તો હું ખાઈ લેવુ પાંચસો જણા હોયન. આપડે હન, બધા દાડીયા
હા, હો ખેતરમાં કામ થઈ જાય પશ દાડીએ જાય હુ. ખેતરમાં કામ થઈ જાય પશ જાય દાડીએ, હા.
થ હા, દાડી તો કરવી જ પડેને આપડે ખેતરમાં તો પસી આપડે ન હોય તો દાડીએે તો જાવું જ પડે.
હા, દાડિયાએ જાવું જ પડે. ભરવાનું હતુ પણ હવ બંધ થઈ ગયું.
કે બંધ થઈ ગયું, હા એવું તે. એ એવું છે, બે દનું ના ભરી દેવાય બેન.
કદી ન ભરવું હતું, પણ ગઢડા જવા નતું, નવરાના ખેતર માં કામ કરતા.
એવું હતું. હા, ઠ
હમ.
હ, તો. નેદવા આવું, દાળી આવવું. દાડી તો આય છે, દેને અમારે તો પછી એમાં અમે સો- - ર હાહુને સ તે બે- - ખાય ને, અમે તો બેન મજૂરી કરીને ખાય એવું છે. હા, બેંદાડીએ તો- - પણ હું બા રા છું, તો કેવું બેન, આગર મજૂરી કરીએ. ઘરની તો નથી, દા- - તરને આવશે, તો એવું લાગ હા, તમ હા, જો રાત- - એમ તો ક તમ લાટ રાખ્યો ને હે. હા, છે. કેટલું ક્રેક તરે વિખારખો- - તમે બેન હામટા જણા ને, પા ભજ રાખવું પડે, તમારે ખ લેવું.
હા, આમ સ જણા છે, હા.
હા, કો તણ આશે.
હા.
કોઈ બેજના
સ ટિંગમાં જાય છે.
ઠી એ પૈસ એન્ટ માજા- એ તો બહુ ઠો હળવું પડે ને? દરતી ધંધામાં ન મોકલાય.
એ રાગા હા, કીધું થર ન આજ્યોઈ
ઠીક એવું છે. હા, મારે એમાં બેન સેન્ટીમાં જાય, તો થાકી. હા, સેન્ટમાં જાય, તે થાકી જાય બેન, આખો હોય, દ કામ કરી. ના, થોડા બેન આખોથી વાકે છે રેવાનું. હમ, હ. તમારે
અને હ, રામનાથ ફાલતું.
હીરામાં અમારે એમ છે, બેન દરદી ધંધો કરતા ને. તે દર્શ તતા આમાં ઘેરે ઘેર હંસા થઈ જાય. પછી શેણ તેમાં જાય તે, આખો દ થાકી જાય. કરીરી કરી, તો હા, હલો. કેટલા મોટી પ કેટલા દિવ મહિના દીરે થઈ ગયો આપડે કામ?
નહી.
અઆજે કે લગી રહીએ?
હસર શારસદી હા.
છે બેન પણ હાર શીખ વાડે હ મને હા તને ફાવી ગયું? છે હાલો
અ
એ હા હીખુ તો પડશે જ ને એમનેમ થોડ આવડી જા એ આવડી ગયું બેન મન ત હા થોડું થોડું તો એ થોડક ખાલી એમ માથામાં ઓલો થાય આયબર તો આવડી ગયા. હલો હલો. શું કર? આ જોની બેન રોટલા શાક આગડી બેન સુ કરે ને પછી રોટલા શાક કરવા બકાલા ના ધાન જશે મે વા આવ તું નથી
હા
તે બકા અ બકાલા વાળા આવ તો હા
રોટલા તો કરવા પડે ને.
પછી આહી કઈ લેટય ન હોય અંધાર હા
હા
ર વાહ
હલો ચ બેન બોલાવે હાલો
હાલ લાગે
હ તો હસ
હમ હ
અવાજ એય નથ આવતો બેન
હાલો. હલો
તાર થઈ ગયા હા તાયાર બેન કરે છે આપડેને હરાવડી જોઈ હાથે સરખો ઓળા છે હ બરો હર હમ
તોડ લાગે આપલા ગામમાં ક હલો
હા તુંન છે આપડા ગામમાં તુંન છે
હ મંદીરે લાગે રામ
જાઉ છે
હા હ એકમાં તુ
હા
થઉને પછ જાહુ
તારે ધૂનમાં આવું હશે પછી આપડે સુટી થાય પછી રામ મંદિર શે હલો આવુંને રામ મંદિરે
હા હ હલો
હું કરે?
હ હ
ધૂન આવડે ધૂન આવડે? હ હમ હા હા
હેલો હાલો
હલો કરશે આ ધૂનમાં આવવું
હા
આવું હે ને હા હા હા પછી જાહું